હા બોલો બોલો સંભળાય છે આ વાત બરાબર
અવા સાંભળાય છે બેન
હલો હા એકદમ પરફેક્ટ
હા કેમ છો
બસ ફાઈન જો
ખેતરો આવેલા તોતો ખેડૂતો ના જીવન વિ મને ઘણો વિચાર આવ્યો આજે
હા હા અરે ભાઈ આજનું મારો પણ એક્સપિરિયન્સ શેર કરું કે અમારે છે ને અમારે એક મારા હસબન્ડને એક ફ્રેન્ડ છે તેનું એક આંબાની વાડી છે પણ એને એક એક ભાગમાં છે ને અ શાકભાજીનું કરેલું હતું સિઝનલ. તો ત્યાંથી જે શાક આવે છે ને ગુવાર છે ટમેટા છે ટમેટા તો પેલા એકદમ ઓર્ગેનિક હશે ને ખાતર વગરના તો એટલા સરસ ટમેટાને જે એનો સ્વાદ હતો બાપરે મને એમ થાય છે કે માર્કેટમાંથી તો. તો બધું અ કેમિકલ વાળું જ વસ્તુ ખાઉ છું કેટલું ચોખ્ખું કરતા હશે ને આ બધા મને એમ લાગે છે કે ખેડૂતોને કેટલા સસ્તા ભાવે લઈ ને આ લોકો કેટલું મોઘું. વેચે છે શાકભાજી.
સાચું કીધું મારા ગામમાં બી એક કાકા છે મારા તો એમનું જીવન તમે જોઓ ને કે એટલો સંઘર્ષ વાળો છે કે સવારે પાંચ વાગે ઉઠીને ખેતરમાં જાય ગરમી હોય કે ઠંડી કે વરસાદ કે પછી પવન ઉખવાતું હોય. કામ તો કરવાનું જ આટલી મહેનત કરે છે એટલી મહેનત કરે છે ને ગયા વર્ષે શું થયું ખબર વરસાદ સમયસર ના આવ્યો એટલે આખો. પાક બગનો કાકડી ન હતું પાક તો સરખી રીતે પછી કઈક દવા નથી નાખી કે શું થયું એ તો મને નહી ખબર પણ આખા વર્ષનો આધાર જ તૂટી ગયો એમનો કે જે બધી એમને પાક કરેલી હતી. શાકભાજીનું કે કાકડીનું એ બધું બગડી ગયું કારણ કે વરસાદ જ નથી સારો થયો. પછી આંબાનું એ હતું એમનું એમની વાડી હતી તો એમાં બી આટલી બધી કેરીઓ નથી લાગ ગી તો એ આખો વર્ષ ન જે એમનું થતું ટર્ન ઓવર તે બી ના થયું. તમે જોવા જાઓ એટલે ખેડૂતોની કેટલી મહેનત હોય છે. આપડે તો હવે શહેરમાં કેવું આપણે તૈયાર અનાજ ખરીદી લઈએ છે. હે ને. એના પાછળ કેટલી ખેડૂતોની મહેનત તો એ બધું ઓછું લોકો વિચારે છે. આપણે વિચારે પણ બીજા લોકો નથી વિચાર વિચારતા એ લોકો કેટલું બગાડ કરે છે. તમે શાકભાજીમાં જાઓ ને અત્યારે તો વરસાદ આવશે ને એના પછી કેરીઓ તો આમ રસ્તા ઉપર પડેલી હશે પણ એના પાછળની જે ખેડૂતોની મહેનત છે. સવારે ઉઠીને ને આખો દિવસ કામ કરવાનું. કોઈ બી અ આપડે તો અત્યારે તડકો હોય એટલે ઘરે બેસી રે કે બો તાપ છે બો તાપ છે, કે પવન ઉફાતો હોય કે ભાઈ બો પવન છે, કે બો ઠંડી છે. આ લોકોને તો સમયસર ઉઠીને જવું જ પડે તો એક તો સૌથી મોટી મુશ્કેલી છે, ને ખેડૂતો જીવનમાં કુદરત પણ ઘણું નિર્ભર છે. ને અત્યારે કેવું છે ને કુદરત થોડુંક લુચ્ચો થઈ ગયો છે તમને બી ખબર છે ક્યારેક વરસાદ થાય ક્યારેક તાપ પડે ક્યારેક ઠંડી થાય ને વરસાદ ઓછો પડે તો નુકસાન, એટલે વધારે પડે તો પણ નુકસાન એટલે કઈ નક્કી જ નથી વધારે એટલે પેલા વરસાદ કેવી રીતે બરાબર રીતે થતું અત્યારે કઈ નક્કી જ નથી થોડાક છાંટા બી પડી જશે ને એક રાત્રે આવીને એટલે બધું બગાડ થઈ જશે એમનું
હા ખરેખર જુઓ ને ગયા વર્ષે આપણે ત્યાં વરસાદ પડ્યો હતો, તો કેટલી બધી કેરીનું નુકસાન થયું હતું તો અમારા ઓખિતા જે એક છે ને એ મને કે કે બેન મને કે અમે લોકો જે બે લાખની કેરીનું અમને વકરો થતો હતો. એ વહેલી કેરી પડી ગઈ તો મને ખાલી, એ બી પેલા કેનિંગમાં આપવા માટે ખાલી મને વીસ હજાર રૂપિયા મળશે. ને વીસ હજારમાંથી મને કે મારું ચૌદ હજાર તો લાાઈટ બિલ છે. એટલે મને કે કે હવે આખું વરસ કેવી રીતના કાઢવું એ પ્રશ્ન ન છે. એક તો બિચારો આખું વરસ ખાતર ખાતર નાખવાનું, આ કરવાનું, તે કરવાનું, કીડા ના પડે એનું ધ્યાન રાખવાનું ને ઉપરથી જો આવી રીતના અચાનક વરસાદ પડી જાય તો આપણને એમ કેવું, એટલે મારો પણ જીવ બળી ગયો કે ક્યાં. બે લાખ રૂપિયાને ક્યાં વીસ હજાર રૂપિયા, ને વીસ હજારમાંથી પણ એને કીધું કે ચૌદ હજાર તોરું લાઈટ બિલ છે તો એને બિચારા શું કેરીની સિઝનમાં ખાલી છ હજાર રૂપિયા કમાવાના? એ તો કેટલું મોટું નુકસાન કેવાય ને. ભગવાન આ હા. ને તમે કીધું તેમ કુદરત પણ અત્યારે ખુબ આકુળ વ્યાકુળ. થઈ ગઈ છે. મા ર્ચ માં વરસાદ પડી જાય. ગ્લોબલ વોર્મિંગ અત્યારે જ પેલા આંબાલાલભાઈની ભવિષ્ય વાણીને એ બધું હોત તો એમણા એમાં કીધું છે કે ધરતીકંપ આવવાના આસાર છે. હવે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું, એક તો હું અમે લોકો રહીએ છેએ ઉપર ને ધરતીકંપ આવેે તો પછી તંના છોકરાઓને કેવી રીતના સાચવવાનું કેટલી બધી તકલીફ
સાચી વાત છે. ધરતી ધરતીકંપ આવે એટલે બધું અસ્તવ્યસ્ત થઈ જશે. ને આ અત્યારે આ ખેડૂતોને જયારે કઈ મળે નહી તો તમને શું લાગે કે આગળ ચાલીને કોઈ ખેતી કરશે? બધા જ છોડી દેશે કારણ કે ખેતીમાં મહેનત એટલી એટ વધારે ને કમાણી અનિશ્ચિત હોવાથી તો શહેર જેવું જ બધું સારું લાગે કે નોકરી કરો ને ખાઓ. ને આ લોકો જો આ છોડી દેશે તો પછી આમ એમ કે ને આપણને ખાવાનું કાંથી મળશે? આમ કેવા જાય તો ખેડૂત વગર જીવન જ ના ચાલે આપણું. એટલે તો એમ કે એને અન્નદાતા કેહેવાય છે કે ખેડૂતોને તમે ભાઈ નાખુશ નહી રાખો, કારણ કે અત્યારે મારા કાકા કેહેતા હતા કે ખેતી પેલા સરળ હતી, અત્યારે કેવું થયું છે કે બધી જ વસ્તુ બહુ મોંઘી થઇ ગઈ પેલા કેવું ઘરનું ખાતર હતું. દેશી બીજ વાપરતા પછી પાણીનો ઉપયોગ બી વધુ સારો હતો, કારણ કે પાણીની અછત જ નહી થતી હતી વધુ પ્રમાણમાં હતું પાણી આમ ઠેર-ઠેર તમને મળી જતું કઈ ના કઈ સાધનો. હવે બધુ ખર્ચાળ થઈ ગયું છે. અત્યારે તો શું કે આ લોકો આટલું બધું કરે ને હવે પાડવા માટે બી હવે કેરી પાડવા માટે એ લોકોને મજૂર લાવવા પડે છે, તો મજૂરની પણ અછત થઈ ગઈ છે તો ગામના ઘણા યુવાનો શહેરમાં નોકરી માટે જઈ રહ્યા છે તો એ લોકો હવે આ બધી વસ્તુમાં પડવા જ નથી માંગતા. હવે એને એ લોકો ને એ લોકોને મજૂર જોઈ તો મજૂર માટે કોઈ છે જ નહી. સગા દીકરાઓ ના પાડી દે છે, કે અમારે ખેતીમાં મહેનત નથી કરવી કારણ કે બો મહેનત છે, આ તો હાથ પગ દુખેને પૈસા તો મળે નહી તો કોઈ આવાજ નહી કરવા થાય. એટલે આ આ વિચાર તો કરવું. જો ખેડૂત ખેતી છોડશે ને તો આપણું તો કઈ નક્કી નથી કે આગળ ચાલીને આપણું જીવન બી બો અઘરું થઈ જશે એટલે સરકારને બી વિચારવું જોઈએ કે ભાઈ ખેડૂત ખેડૂતોને સાચવીને રાખે કે એ લોકો ન જો નુકસાન થાય. એમ તો આપે છે. પણ એ લોકોનું આખું વરષ ચાલી જાય સરખી રીતે એવું મને નથી લાગતું કારણ કે એ લોકો બહુજ બહુ જ તકલીફથી વેઠે છે એ લોકોને જીવનમાં
હા એ વાત સાચી પણ એની સાથે સાથે સાથે હું એક પણ વાત કરીહીશ કે અત્યારે ખેતીમાં છે ને બહુ અદ્યતન ટેકનોલોજીઓ વાપરી ને ઘણી સારી સારી હવે ધારો કે તમે કીધું ખાતર તો ખાતર હવે આપણે પેલું આપડા ઘરનો હઠવાડ હોય કે શાકભાજીનો રો હોય તો એ કોકપીટ નાખીને મિક્સ કરીને એવું સરસ ખાતર તૈયાર થાય છે એટલે એ પણ એના માટે છે ને અવેરનેસ હોવી જોઈ. જોઈ ખેડૂતોને એક તો ભણ તું નથી ને ને કદાચ એ જે આ બધી રીત કે સરળ માધ્યમને બધું છે કે. બનાવવાનું કઈ વસ્તુ શ અત્યારે નવી ટેકનોલોજી શું છે તો એ એમના સુધી પહોંચતું નથી તો. એ પણ એક જાતનુંું જો સરકાર દ્વારા એવું. કરવામાં આવે કે ભાઈ આવી રીતના આ બધી વસ્તુઓ સરળતાથી મેળવી શકાય છે એનું તમે આવી રીતના આ વસ્તુનો. કેવી રીતના ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી અત્યારે હવે ધારો કે જોવા જાય તો પેલું કોઈ વસ્તુને ડ્રાય કરીને પેલા શેડ જેવા બનાવી ડ્રાય કરીને એનું સેલિંગ કરવામાં આવે છે એ પણ એક લેટેસ્ટ ટેકનોલોજી પણ એમાં શ. કે ઇન્સ્ટોલેશન માટે થોડુંક પેલું પેલું તમને પૈસાની જરૂર પડે.
સાચું કીધું તમે સરકાર પણ ઘણી યોજનાઓ આપે છે જેમ તમે કીધું ને આ ઇન્સ્ટોલે. કરવા માટે ને ઘણી યોજનાઓ કરે છે ખેડૂતો માટે પણ ઘણી વાર શું એમ શું કેવા માંગુ કે ઘણી વાર નાના ખેડૂતો સુધી આ વસ્તુ. પોહોચતી નથી કાં તો આ લોકોને સાચી માંતી ખબર જ નથી પડતી હવે આ લોકો આટલા ભણેલા ગણેલા હોતા નથી તો હવે મારા કાકા શું કેહેતા હતા કે આ ઘણી યોજના હોય છે મને કોઈએ કીધું આવું છે તેવું છે પણ કાગળની પ્રક્રિયામાં સમય અને મુ. મુશ્કેલીઓ વધી જાય લોકોને ભરતા જ નહીં આવડે ને એમ લાગે કે આ બધું ખેતીવાડી છોડીને મારે ફોર્મ ભરવા જવું જનસેવા કેન્દ્રમાં જવું તો આવક ન દાખલો બતાવો આમ કરવો તે કરવો એ લોકોને આ બધી વસ્તુ છે ને બહુ લાંબી લાગે એ લોકોને આમ. કોઈ આપી દે ને તો કદાચ એ વધારે ગમશે આ બધી પ્રોસેસ કરવામાં એ લોકો એમ કે નથી જોઈતું આપણે જે મળશે તે ને આમ કરીને એ લોકો ચલાવ્યા કરે છે તો એક વાત મને બહુ સ્પર્શે છે કે ખેડૂત આખું વર્ષ મહેનત કરે પણ પછી પાક વેચ. વંચાય નહી ત્યાં સુધી આમ ચિંતા કરતો રહે છે જયારે આ સરકારે આવી બધી યોજનાઓ કાઢેલી છે કે એ લોકો ખડૂ ખેડૂતો પાસેથી લઈને એ લોકો કસ્ટમર બી શોધી આપશે ને એનું બી કઈ વિતરણ કરી દેશે આ બધી વસ્તુઓ છે. પણ એ લોકોને ખબર જ નથી આ બધી વસ્તુનુંને એમ કે કે બે ચાર ઓછા બી આવશે તો અમે ચાલવી લેશું તો એ જે આશા હોય એ લોકો ન પાક ઉગે ત્યારે ચિંતા હોય વેચતી વખતે ચિંતા હોય બીજ લાવવાની પાછી. બીજા બીજ લાવવાની ચિંતા હોય આ ચિંતા ને ચિંતામાં ખેડૂતો આખો જીવન કાઢ દે છે ને આટલા બી પૈસા નથી બચતા કે એ લોકો બચ્ચાઓને કઈ સારું શિક્ષણ આપી શકે કે ઘર બાંધી શકે એટલે પછી જયારે લોકો. લોકો ના બચ્ચાઓ બધું જોઈ ને ત્યારે છોડી દે છે કે અમારે ખેતીબડી નથી. કરવી જય્યારે જોવા જાય ને તો આપણેે બધાને ખેતી. ખેતીનો જે વ્યવસાય છે તે અપનાવવો જોઈએ આપણા જીવનમાં જેથી કરીને આપણને બી કાલે ઉઠીને કે આપણા બચ્ચાઓને બી કઈ અછત ના થાય.
ના સાચી વાત છે એકદમ સાચી વાત છે એકચુલી એક એક રીતે જોવા જાય તો ખેડૂતો માટે અવેરનેસની વધારે જરૂર છે કે જેથી કરીને જે નવી ટેકનોલોજી હોય કે થોડા ઘણા પૈસા ખર્ચીને સારી ઉપજ મેળવી શકે. એવી બધી જરૂરિયાતો અત્યારે મને વધારે લાગે છે તો આપણે એક કામ કરી શકીએ કે આપણી આજુબાજુ જો કોઈ ખેડૂત હોય કે આપણા ફેમિલીમાં કોઈ હોય એવું તો એને એટલીસ્ટ આપણે ફાઈનાન્શિયલી હેલ્પ. ના કરી શકીએ પણ આવી યોજનાઓ હોય તો એને જો ઇન્ટરેસ્ટ હોય તો આપણે એને એ યોજના તરફ લઈ જવામાં આપણે મદદ કરી શકીએ એવું કઈક આપણાથી થતું હોય તો આપણે કરવું જોઈએ. ને આપડું જોઈને કદાચ જો બીજા એન્. એક્પાયર થાય. તો તો પણ સારી જ વાત છે ને આપણો દેશ જ ખેતી પ્રધાન દેશ છે તો લગભગ સિત્તેર ટકા લોકો ખેતી કરતા જોતા. થઈ જાય તો આપણે મને લાગે છે કે આપણે આખા વિશ્વમાં રાજ કરતા થઈ જઈએ.
ખેડૂત માત્ર પોતાનું પેટ નથી ભરતો આખા દેશનું પેટ ભરે છે એટલે આપણે બધાને વિચારવું જોઈએ કે તમારે જેટલું બની શકે એની મદદ કરો. નહીં હોય તો પછી આપણે ફોર્મ બી ભરી આપીએ કે ઓનલાઈન ફોર્મ ભરી આપએ આપણે તો ભણેલા છે તો જેમ બી બને તેમ તમે ખેડૂતોની મદદ કરો તેથી આપણે આપણું જે દેશ છે તે વધુ પ્રોગ્રેસ થાયગ પ્રગતિ કરે ને. બીજા જે દેશ છે એની સામે બતાવી બતાવે કે હા જો આપણું દેશ જેવું કોઈ નથી.
ના સાચી વાત છે સાચી વાત છે ચાલો તો આજે સારી એવી ઈન્ફોર્મેશન આપણે એકબીજા સાથે શેર કરી આશા રાખું છું કે ફરી આપણે આવી રીતના લોકોને હેલ્પ કરવાના પ્રોગ્રામ એવા કોઈ હોય કે એવું કોઈ પણ આપણને ચાન્સ મળે કોઈને હેલ્પ કરવાનો. કે આપણા નોલેજ થી આપણે કઈક કરી શકતા હોય તો આપણે જરૂર થી ચોક્કસ કરશું.
ચોક્કસ ચોક્કસ. ચાલજું.
આવજો.